અવાજ નથી સરખો ના બોલો ફોન ઉપાડો હા. ઉપાડી કાઢો હલો,
હલો, નમસ્કાર, હા નમસ્કાર, નમસ્કાર
ઓહ આજે શું છુટી છે. તમને
અને આજે શનિવાર નહી મેડમ આજે આરામ આમને આરામ હોય.
મજા છે. જલસા છે.
કેમ નહી. જલસા હમણાં પેટ્રોલ ભરાવી લીધુ બોસ
હા બોલો બોલો
હા હમણાં પેટ્રોલ ભરાઈ આવ્યો સ્કુટી માં
હ હજી ગરમા ગરમ સારું સારું ક્યાં ફરવા જાશો ક્યાં પ્રોગ્રામ છે હોટલ વોટલ નું
ની હોટલ નુ નથી હમણાં સ્કૂટરી ને પેટ્રોલ પીતા આવ્યા એવો હાલો હાલો
હા તમારો અવાજ નથી આવતો મેડમ
પ્રોગ્રામ છે કે અ એ
નઈ અત્યારે તો કઈ નથી મારી કાકી ને મલવા જાવું છે હોસ્પિટલ માંથી રિટર્ન થ
જવાનું છે
હા હોસ્પિટલમાં તો આવ
કોણ છે હોસ્પિટલમાં
મારી કાકી છે
કકી શેષ અચ્છા તો સાંજ
હોટલ બાજુ
જોએ મારી માને અને મારી બાયડી ની કપ
બાયડી ને ખબર કાલે સન્ડે છે ક્યાં ગાર્ડન બાર્ડન જવાનું પ્રોગ્રામ છે મુંબઈ બાજુ
ડિપેન્ડ સવાર થાય ત્યારે ખબર પડે
હ હા મૂળ ઉપર છે કા હમ બીજું શું કેવ છો
બસ બીજું કઈ નહી તમે કહો
થય ગીયા ચાઈનાસતા
ચાયનાસતા થઈ ગયા મારી મા ર
અચ્છા અચ્છા શું બનાવ્યું છે આજ ખાસ આઇટમ
ખબર નથી સવારે તો ટાકો જ ખરાઈ આપ્યું તું કાલની રોટી પડી હતી જો તો ગાયની બદલે મને જ નાખી
આ ઉપયોગ આવી ગઈ ને બીજું શું સુ
અજી બે મિનિટ. તે સાઢા આઠ મિનિટ બાકી હે યાર.
હા બીજું શું કેવ છો.
કેવું ગયું વેકેશન તમારું.
ઓ વેકેશન સારું ગ્યું ગ્યાતા બારે, ફરી આવ્યા, બસ હવે ઘર ભલુન આપે ભલા.
કા ગ્યાતા.
રસોઈ બનાવીએ દીકરાને સવાર... ના ડબો બનાવીને આપી દઈએ. વહુ નો મૂળ હોય તો રસોઈ બનાવે ને...
અચ્છા શું કરે છે તમારો દી કરો..
દીકરો ઓફિસ માં છે. એ બોમ્બે... જાય છે.
અચ્છા અચ્છા વિસ કમાં...
હમ અ આજકાલની આ ડીસ્કોમાં ડીસ્કો કરે છે, આજકાલની છોકરીઓને શું કરે આપણે તો રસ બનાવવી પડે ને...
સાચી વાત સાચી વાત.
શું કરે, બે માણસ ખુશ રે તો આપને શું જોઈએ છે, કાંઈ નથી જોતું.
હમ.
હમ. પુત્રો પર છે. હવે એનીબી સ્કૂલ ચાલુ... થાશે સોમવાર...
અચ્છા કઈ ધોરણ માં છે
જુનિયર કેજી માં આવ્યો હવે.
અચ્છા જુનીયર માં...
હા. સવારે નવ વાગે મૂકી આવું ને બાર વાગે લઈ આવવાનું સવારે... એના ચાય નાસ્તા હશે, દીકરા ના ચાય નાસ તા હશે, શું કરે જયારે વહુ રસોડામાં આવે ત્યારે થાય. હમ હમ બીજું શું કે છો, તમારી લાઈફ કેવી છે. બરોબર હાલે છે
હવ બાય કી બરોબર આવે છે.
હા હા કેવી છે, વાઈફ તમારી બરોબર છે.
હા વાઈફ થઈ કારીવારી છે ચાલે છે.
ફેમિલીમાં કોણ કોણ છે તમારું
મારી મોમાં છે મારી વાઈફ છે મારો છોકરો છે
હા મમ્મીઓ પપ્પા બેને બેન તે ક્યાં છે બધા
ઓ બેહેન બેટી છે ભુજમાં
ભુજમાં છે કે આવી નથી વે કેશન
મમ્મી આ ભાવ ખાય છે વધારે
અચ્છા મુંબઈ નથી ફાવતું એને
ભાવ ખાય છે ભાવ
હ મુંબઈ નથી ફાવ તુ લાગે છે એને હ હ બરોબર છે
એ કચ્છની ગરમી વધારે સારી લાગે છે.
કચ્છની કેસની કેરી ખાધી હશે
હ શું તમારો શું નુ આજે
શું
તમારું શું પ્લાન છે આજે
આજે અમારો પ્લાન હવે જોઈએ છે બારે ખરીદી કરવા જવું છે દીકરો છે. થોડો ખીચો ખાલી કરાવીએ હા હવે હમણાં જાશુ પુલાવ કડી બનાવ્યા છે.
વાહ એક પેટ અયા મૂકી આપજો
હ હા મોકલી આવો આવો જમી જાઓ અમારે ઘરે તમે જ આવો
બરોબર
અને રોટ ટીને અ રસ કાઢું છે પછી જાવું છે બારે
અચ્છા
આઈસ્ક્રીમ વાઈસક્રીમ ખાઈ આવીને ઠંડી ગરમી છે
સારું સારું વરસાડ છે
વરસાદ નથી હવે ભગવાન મોકલી ત્યારે થાય
હમ ભગવાને કીધું છે મોં મોકલવા માટે ક્યારે મોકલે છે જાને ખબર
હા એ છે હમણાં તો ગરમીમાં બેઠા છીએ શું કરે એક લાઈટ નથી આવે છે જાય છે બધું એવું છે.
બિલ નથી ભર્યું.
ભરી દીધું છે પણ લાઈટ નથી થી શું કરું કમા વારુ કોઈ નથી ને શું બરે મસાલા વેચીએ છીએ જો હાલે છે કામ
સારું સારું વેચો વેચો કેટલામાં વેચો છો.
બસોની અંદર છે. સત્તરથી ચાલુ થાય છે એક એકસો સત્તર રૂપિયા છે વીસ પચીસ રૂપિયા મળે શું કરે
વેચો તો વધારે થાય ને તમને
હા ઈ છે તમને જોઈએ છે મોકલી આપું બે પેકેટ
તોયે તમે એક બેજણને ફૂકટમાં આપ્યું છે આવી રીતે
ત રિલેટિવ હોય આ પેલા લઈ આવીઈ તો પછી દેવું પડે ને શું કરે પાછી વઉના પિયર છે વઉના પિયર છે ના આપી તો વઉનું મોઢો ચડી જાય
અરે બાપરેે આવું છે.
તો
હા હા શું કરે છે તમારો પકયો
હા
તમારો પોત્રો શું કરે છે.
પુત્ર રમે છે કાલે લઈ આવ્યો છે મામા કરને રમકડા રમે છે.
અચ્છા
અરેરે
સાચી વાત સાચી વાત હા હા ક્યાં ગયા તા ફરવા માટે આ છુટ્ટીમાં
છુટ્ટીમાં અમે દ્વારિકા ગ્યાતા પછી એ બાજુ ફર્યા જામનગર ગ્યાતા ભુજ ગ્યાતા મોથારા ગ્યાતા ફરી ને હાલે આવે પાછા
બરોબર શું કીધું દ્વારકાધીશ
શું આહ આરસિવાદ લઈ આવ્યા કા, પડ્યા નથી, અજી
તાતા મંદિર માં
હા, મંદિર માં આસીવાદા આપ્યા તો છે અજી ફળ્યા નથી. થી આવે ક્યારે પૈસા આપશે? શું કરે ફરશે નઈ? હા હા સારું તમારા આશીર્વાદ હોય, તો બસ છે બીજું શું
હા, ડૂબકી મારી આયવા પાનીમાં?
હા ડૂબકી ઈયા મારી આવ્યા પછી ઈયા કને ગ્યાતા. તીટવાલા બાજુ ન્યા નાઈ આવ્યા, કડોલીમાં હા! ન્યા નાઈ આવ્યા.
હા
આપના કરમ કરી આવે હવે ભગવાન
કરો, ફળની ચિંતા નઈ કરો.
હા ઈ જ છે ને શું કરે અવે? જમાના ખરાબ છે ને શું કરે? હમ હમ બીજું?
બસ તમે કહો!
આવો આવો અમારા ઘરે આવો જમી જાઓ.
બીજું શું. યો છો. તમારી વાઈફ ને લઈ, કે આવો અમારા ઘરે.
ભો-ભો લઈ આવીશ હ.
અને હજી બો મિનિટ ખેંચી જઈએ, ખેચી લેંવી હાં,
હવે વર્ષ વરસાદ આવશે તો પછી ઈ પણ નહી ગમે આપને,
બતા દો ઓફિસ કેમ ની ગયા હોત હા,
ગાડીમાં ટ્રેનમાં મુસીબત હશે ટ્રેનનું બંધ હશે પટરીમાં પાણી ભરાઈ જશે શું કરે હવે,
ઓ હમણાં હમણાં ટેન્શન ચાલુ થશે,
અરે એ ખર્ચા રેન
અ થઈ તમારી ઉપ બઉ ને કેજો સારું કરી નાખે
હા અવે મારી બહુ હવે શું કરશે કોને ખબર એ કામ
તૈયાર કરજો
હા હવે ઈ શું કરી બેઠી હવે રેનકોટ લેવા પડશે શે છત્રી લેવી પડશે વરસાદની ચંપલી લેવી પડશે ઈ એ ખર્ચા ઉપર છે. કમાવારો એક દીકરો છે ને ખાવા વાળા ચાર જણા છે.
હમ હમ લેજો લેજો
મસાલામાં શું મળે કાય ન મળે
અસ્સી રૂપિયા નો મસાલો તમે દોઢસો બસોમાં વેચો છો ને
હા પચાસ સો રૂપિયા મળે એમાં શું થાય તોરી ક્યાં જાય તોરી રીક ક્ષા ભાડા પણ પડે ને
હા ઓળ કુપ પગ નાખી દેવાય
ઈ ના હાલે ને તો એક પેકેટ લઈ લે ચાર મહિના પાંચ મહિના હાલે ત્યાં સુધી બધા પડ્યા હો હજી પડ્યા છે જો મસાલાના પેકેટ ચૌદ પેકેટ પડ્યા છે હજી પણ
આજે ત્રીસ સેકન્ડ ખે ચવાની છે ત્રીસ
હ
ઓગણત્રીસ, અઠ્યાવીસ, સત્યાવીસ, છવ્વીસ, પચીસ, છ ચોવીસ, ત્રેવીસ એકવીસ વીસ ઓગણીસ અ અઢાર સત્તર સો પંદર ચૌદ તેર બાર ગયાર
સારું જ
નવ આઠ સાત છ પાંચ સાત ચાલો આવે કે તમે તમારું કામ પતાવો અમે અમારો છોકરા સાથે રમે
ભલે ભલે શું કર ભલે ભલે ચાલ